કેમ છે શું ચાલે છે?
બસ એકદમ મજામાં. તમે કયો શું ચાલે છે?
બસ બસ એકદમ શાંતિ ચાલે છે.
ખૂબ જ તમારો અવાજ સાંભળીને એવું લાગી રહ્યું છે કે ખરેખર ખૂબ શાંતિ લાગે છે.
હા થોડી ઘણી શાંતિ છે હવે એવું તો ચાલ્યા કરે.
અચ્છા એવું છે. શું બાકી કામના હિસાબથી?
કામ ના હિસાબે હમણા બસ કામ ચાલી રહ્યું છે થોડું થોડું તમારે કેમ ચાલુ રહ્યું છે?
બસ મસ્ત સારું એવું છે નોકરી ચાલુ છે તો મેં તમને એ માટે કોલ કરેલો હતો કે હું દિલ્હી જવા માટે પ્લાનિંગ કરતો હતો ફરવા માટે તો દિલ્હી કેવું રહેશે તમને કંઈ અંદાજો છે આ વસ્તુનો?
હમ્મ ખરેખર કહું ને તો મને આવો મતલબ ખરેખર કહું તો દિલ્હી નો એટલો મતલબ એક્સપિરયન્સ નથી મને મે ગયેલો છું ખરો પણ ફરવા નતો મે ખાલી કામથી ગયો હતો. તો જઇ ને તરત આવી ગયો હતો તો આ વસ્તુ મેં તમને સજેસ્ટ ના કરી શકુ પણ મારા જોડે કઈ એવું એ નહી હોતુ બટ હા લોકેશન વાઈઝ જગ્યા આમ જવાય સરસ છે આમ કહી શકાય એમ ના કે જવાય એવું
એટલે થોડું શું કે હવે તો મને જગ્યા વધારે પડતી એક્સપ્લોર કરવાની ઈચ્છા થાય છે. તો હું વિચારતો હતો કે દિલ્હી ફરવા માટે જઈ આવું. તો દિલ્હી માટે એવું છે કે લાલ કિલ્લો છે કે કુતુબ મીનાર છે કે પછી આપણે લોટસ ટેમ્પલ છે કે પછી આપણે શું કેવાય ચાંદની ચોક છે, સરોજની માર્કેટ છે, એવી ઘણી બધી નાની મોટી જગ્યા છે અને આપણે ત્યાં દિલ્હીનું કલ્ચર જોવાની ખૂબ જ ઈચ્છા થાય છે. તો મેં વિચાર્યું કે દિલ્હી જઈ આવું એમ.
હા તો તો તો તો બેસ્ટ છે હવે એક ને એક વાર તો એક્સપિરિયન્સ લેવો જ જોઈએ બધી જગ્યા નો મારું તો એવું માનવું છે. હા મેં નહી મલે મારા પ્લાન ના બી દિલ્હી છે પણ હમણાં પ્લાન નથી એટલા માટે અગર તમે કેવું તમારે કોની ફેમિલી સાથે જવાનું કે એકલા જવાનું વિચારો છો
હું તો એકલું જવાનું વિચારું છું તમારે અગર જોડાવું હોય મારા સાથે તો ચાલો સાથે જઈએ.
ક્યારે જવાનું પ્લાનિંગ છે તમારો?
આવતા મહિનાની દસ તારીખે.
આવતા મહિનાની દસ તારીખે એક મિનિટ હ શું આવે છે કઈક ખ્યાલ છે તમને શુક્રવારે છે.
હા
ઓકે તો આ શુક્રવાર કરતા આપણે સેટરડે નીકળે તો કેવું રે સવારના?
શનિવાર પણ ચાલે કોઈ વાંધો નથી તમારે અગર શુક્રવારના કોઈ કામ હોય.
હા મતલબ એક શુક્રવારે એક કામ છે તો મેં કીધું કે બતાવી દવ અને પછી પછી મે આગળ મતલબ જોઈએ આપડે વાંધો ના આવે.
તો સારું અગિયાર તારીખે નીકળી શકાય આપડે કોઈ વાંધો નથી.
બરાબર છે ચાલે.
હા અને શું તમારે. જવાની ઈચ્છા ટ્રેનમાં છે કે આપણે અ ફ્લાઇટ બુક કરાવી શકાય,
હમ ટાઈમ સેવ કરવો હોય. તો ફ્લાઇટ જ બુક કરાવવાય અને ટાઈમ ના સેવ કરવો હોય અને આપણે ખાલી આમ એન્જોયમેન્ટ માટે જઉં છે. ટ્રેન નો એક્સપિરિયન્સ લેવું સારું રેય મારા માનવા
હું તો એકદમ ફ્રી છું એકદમ નવરો પડેલો છું અને. મને તો કોઈ પણ રૂટથી ચાલશે કે આપણે વિમાનથી જઈએ કે પછી આપણે ટ્રેનથી જઈએ મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી આ વસ્તુને લઈને તો તમને જે અનુકૂળ લાગે એ પ્રમાણે આપણે બુકિંગનું વિચારીએ, અને કેટલા દિવસ અને ક્યાં આપણે રોકાણ કરશું આપડે, તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને આપણે એક પ્લાનિંગ કરી જ નાખીએ અત્યારે આપણે કોલ ઉપર કનેક્ટ થયા છે તો.
હમ તો આપડે જેમ કે અગિયાર તારીખ જવું છે તો તમારે શું કેવું છે ટ્રેનમાં જોવું છે
અરે હું મેં તો તમને કહ્યું ને કે આપડે હું તો બધી રીતે અનુકૂળ છું એટલે તમે બોલો કે તમારું બજેટના હિસાબથી અ.... જો વિમાનમાં જવાની પણ તમને ઈચ્છા હોય તો વિમાનમાં જઈ શકાય અને બાકી આપણે ટ્રેન તો છે જ
હમ તો ટ્રેનમાં અમના આપડે બુકિંગ કરવું પડશે તો જઈને મેલ પડશે એવું છે
હા ના એમાં એવું છે કે દિલ્હી માટે ટ્રેન તો અવારનવાર રોજની જતી હોય છે આપણે અમદાવાદ ઠીક તો મળી જશે એ તો કોઈ વાંધો જ નથી.
એવું છે તો ચાલો ને આપણે ટ્રેનનું. ટ્રેન નું જોવ ને આપડણે ટ્રેન જ કરીએ.
સારું તો ટ્રેનનું બુકિંગ આપણે કરી નાખશું અને રોકાણ માટે શું કહો તમે કે થ્રી સ્ટારમાં રોકાવો છે ફોર સ્ટારમાં કે ફાઈવ સ્ટારમાં કે એવું કોઈ તમારા મગજમાં એવું કઈ વસ્તુ છે.
હવે એડવેન્ચર કરવા જઈએ છીએ તો આપડણે ત્યાં જઈને ડિસાઈડ કરીશું તો કેયું રેય
મને તો કોઈ વાંધો નથી આ તો શું કે એક પ્લાન કરેલું હોય આપડે તો આપડે ત્યાં હેરાન ના થવું બીજું તો કાંઈ વાંધો નથી
ત્યાં આગળ કશે કોઈ દિવસ ગયા નથી તો એડવેન્ચર કરવા જે છે તો હવે આવીતા કરી કે મારૂ તો એવું માનવ છે કે પછી હવે થોડું જઈએ આપડે તથી આપણે એક્સપિરિયન્સ લઈએ ને એક્સપિરિયન્સ લીધા પછી આપણે મતલબ એક્સપીરિન્સ લઈએ ત્યાં જઈને કે ત્યાં જઈએ માહોલ જોઈએ ક્યાં ફરવાનું શું છે નજીકમાં શું પડે છે આપણને કેટલા નજીકમાં હોટલ બુક આપડે કઈ જગ્યાએ જવું છે એ આપણે ત્યાં જઈને ડિસાઈડ કરી શકીએ ને અરપ અહીંથી આપડે અમુક અમુક પ્લેસીસ છે જેમ કે લાલ કિલ્લો છે પછી જે બી લોટશ, ટેમ્પલ છે વગેરે વગેરે આપડ ના નાના સ્ટેટ મતલબ છે પ્લેસીસ એ ડિસાઇડ કરી રાખીએ પછી એના પછી ત્યાં જઈને શું કરવું છે ત્યાં જઈને વિચારીશું, અમારું જેવું માનવું તમારું શું કેવું છે આનું પ્રત્યે
જેમ તમને અનુકૂળ લાગે આપને તો કોઈ વાંધો નથી અને, અ ટ્રેનનું આપણે નક્કી કરેલું છે તો ટ્રેનમાં મુસાફરી આપણે જે કરવાની થાય, એ પ્રમાણે આપડો તમારો સામાન કે કોઈ વસ્તુ ભૂલી ન જતા, અને કઈ એવું હોય તો મને યાદ અપાવજો
હા તો વાંધો નઈ એ તો હું જ જણાવીશ આપડે ત્યાં આગળ મેં સાંભળું છે દિલ્હીનું ચોર બજાર બઉ સારું છે ત્યાં પન ફરવા જવાય આપડાથી
હા એટલે આપડે જઈએ છીએ તો આપડે તો આપડા શ આપડી તરફથી બનતી અ કોશિશ એ જ કરશું કે આપડે બધા એરિયા અને બધી જે જગ્યા છે એ આપડે કવર કરીએ અને ફરીએ અને એક્સપ્લોર કરીએ તો શું ચવાનું કાંઈક મતલબ આપડને કે ચણીએ તો આપડે એવું લાગે કે નઈ ભાઈ ફર્યા નઈ ભાઈ આપડે આ જગ્યા જોઈ લીધી એવું લાગે ત્યાંનો કલ્ચર શું છે ત્યાંનું ખાણીપીણી કેવી છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જ મેં દિલ્હીનું વિચાર્યું છે પછ છીદિલ્હીમાં કેવું છે કે દિલ્હી આપડા ભારત દેશની રાજધાની છે બરાબર ત્યાં આપડે પાર્લામેન્ટ પણ છે જંતર મંતર છે અને બીજી વસ્તુ એ કે ત્યાં અ આખા દેશના ભાાતિ ભાંતિના ઘણા બધ ધા લોકો ત્યાં વસે છે એટલે દિલ્હીના અંદર તમને મહારાષ્ટ્ર વડા પણ જોવા મળશે આપડા ગુજરાતી ભાઈઓ પણ મળશે કોઈક જમ્મુ કાશ્મીર વાડા પણ મળશે કે કોઈક બંગાલ વાડા મડશે કે કોઈક તામિલ તેલુગુ માણસો પણ મડશે તો ત્યાંનું કલ્ચર કેવું છે કે બધા લોકો એક સાથે રહે છે અને ત્યાંનું કલ્ચર કઈ રીતનું છે તો એ જોવાની પણ આપણને મજા આવશે
તમારી વાત બિલકુલ સાચી છે દિલ્હીમાં મતલબ બધા રિલીજન બધા કલ્ચ મતલબ બધા જ સ્ટેટના લોકો બી ત્યાં વસે છે તો ત્યાં એ વસ્તુ મતલબ ત્યાં આગળ બધું એ વસ્તુ જોવા મતલબ ઘની સારી રીતે મળશે
હં હં
તો આપડે એનો એક એક હારોક અનુભવ બી લઇ શકીએ છીએ
હં હં
એટલા માટે તો તમે જેમ કીધું એમ આપડે અ પ્લાનિંગ કર્યું છે તો મેં વિચાર કરયુ છે કે આપડે જેમ કે એમ કીધું ને કે જવાનું છે આપડે તો તે હવે ટ્રેનમાં જઈશું તો ટ્રેનમાં આપડે સેટરડેના સવારની ટ્રેન જુઓ આપડે કઈ
હં હં દિલ્હીનું નોર્મલી આ પડે છે ને બાર થી ચૌદ ચૌદ કલાક સુધીમાં આપણે પહોંચી જશું
તો ચૌદ કલાકમાં પહોંચી જઈશું તો પછી આપડે એ હિસાબે સમજો ને તો ફ્રાઈડેના સવારના કોઈ ટ્રેન હોય સેટરડેના સવારના કોઈ ટ્રેન હોય એ પકડી લીએ તો આપડે બીજા મતલબ સેમ ડેના રાત્રે પહોંચી જઈશું રાત્રે જઈને આ
નિવારે જો શનિવારે સવારે જો નીકળી ગયા તો આપડે શનિવારે રાત્રે સુધીમાં પહોંચી જશું શનિવાર રાત્રે આપડે આરામ કરીને રવિવારે આપડે ફરવાનું શરૂ કરી દઈશું તો ફરવામાં એવું કરીએ કે જે આપડે હિસ- ટોરિકલ પ્લેસીસ છે જગ્યાઓ છે એ જેમ કે લાલ કિલ્લો છે કુતુબમીનાર છે જંતર મંતર છે પાર્લામેન્ટ છે ઇન્ડિયા ગેટ છે એ તો ખાસ કરીને પછી હઝરત નિજામુદ્દીન છે કે જે બઉ જ જુના સમયથી છે અને કણાય છે એવી બધી વસ્તુના એક બે દિવસમાં એક્સપ્લોર કરીએ અને ચઈએ ત્યાં જોવા અને એના સિવાય બીજા બે ત્રણ દિવસ જેમ કે તમારે ચોર બજાર જોવી છે મારે સરોજની માર્કેટ માર્કેટ જોવી છે પછી આપણે અ ચાઈના અ ચાંદની ચોક છે પછી આપણે અહીંયા ત્યાં ચાઈના બજાર પણ છે અને આ બધી વસ્તુ આપણે જોઈએ અને માણીએ બીજા બે ત્રણ દિવસ એમાં નીકળી જશે એટલે આપણા છ સાત દિવસ તો નીકળી જશે મુસાફરી કરવામાં ફ વામાં અને રહેવામાં તો એ મુજબનું આપણે એક અઠવાડિયાનું ટાઈમ ટેબલ તમારે જો અગર ઓફિસમાં રજાની જરૂર હોય તો તમે રજા પણ મૂકી દેજો તો પછી કેવું કે આપણે ટાઈમે પછી એવું ના થાય કે ભાઈ રજા એપ્રુવ ના થઈ અને મંજૂરી ના મળી
ના ના ના હું રજાનો તો હમણાં જ મૂકી દઈશ એટલે મને મળી જશે કેટલા દિવસની રજા મૂકવ તમે કો એવું
હું તો કહુકે તમે શનિવારે છો એટલે બીજા તમારા અ કામ ના દિવસો તો સોમવાર થી શુક્રવાર છે એટલે પાંચ દિવસને મૂકી દેવાય શનિવારે આપણે નીકળીએ એટલે દાપ આગલા અઠવાડિયાના સોમવાર થી શુક્રવાર સુધીની રજા હોય પૈસા શનિ રવિમાં પણ આપણે પાછળ પરત ફરી જશું એટલે શું કે પછી રવિવાર પહેલા આપણે આવી જઈએ તો તમારે સોમવાર થી પાછી તમારી ઓફિસ કે તમારું કામ કન્ટિન્યુ કરવું હોય
કપડાં ને ચાર પાંચ દિવસ લાગી જશે
હા છ સાત દિવસ તો હું તમને કહું છું ને કે આટલું તો લાગી જ જશે
ઓકે તો પછ અ.. કે કોઈ વાંધો નહી આપણેે તો પછી મેં હિસાબે અ બ્લેક મતલબ લીવ અપ્લાય કરી દઉં છું હું
હમ એટલે જ ને પછી એવું ના થાય આ છેલ્લા સમયે કે ભાઈ હવે ઓફિસમાં આપણા મેનેજર ના પાડે છે તો હવે જઈ નહીં શકાય તો શું આપણા અત્યારે પ્લાન કરી રહ્યા છીએને એના પર પાણી ફરી જશે
હમ એવું છે
હમ
તો કહેવાય ના એવું તો નહી થાય હું વાત કરી લઈશ એટલે મને મળી હશે રજા એટલે વાંધો નહી આવે
હમ હમ
તો અવે રજાનું ટેન્શનના લેશો હું રજા માટે એપ્લાય કરી દઈશ અને મળી જશે મને એનું ટેન્શન નહી ખાલી તમે પ્લાન કરો અને ક્યાં ક્યાં જવું છે થોડું રિસર્ચ કરી રાખજો
હા ચોક્કસ એ તો રિસર્ચ કરવા વગર તો આપણે જવાશે જ નહી ને
હા બરાબર છે
બરાબર અને એના સિવાય કોઈને પણ આપણા સાથે જોડાવવું હોય તમને ખ્યાલ હોય કે આપણો કોઈ મિત્ર બાકી રહી જતો હોય જે પણ આવું કઈ પ્લાનિંગ કરતો હોય જવા માટે તો આપણે એને પણ સાથે લઈ જઈએ તો શું આપણી કંપની વધે અને આપણા સાથે સાથે તો આપણે મજા પણ આવે અને બીજું એક બેનિફિટ એ છે કે આપણો ખર્ચો પણ થોડોક ડિવાઈડ થઈ જશે સ્પ્લિટ થઈ જાય. વહેંચાઈ જાય બધાના ભાગે સરખું- સરખું તો ખર્ચો પણ થોડો ઓછો થાય. તો આ ટ્રીપ જે છે આપડે જે બનાવીએ છે તેમાં આપણો ખર્ચો જો પાંચ હજારનો થતો હોય તો ત્રીજો કોઈ જોડાશે તો ચાર હજાર પાંચસોમાં જ પતી જશે.
એવું છે હા, તો કઈ વાંધો નઈ આપડે એક ને પૂછી બી લઉં છું. તો વાત કર લઉ છું એના હીસાબ અગર હશે તો.
સારું વાંધો નહીં તો તમે આ પ્લાનિંગ અ કરો. તો વિચારો અને રજા પણ મૂકી દિયો. બરાબર અને એના સિવાય તમારે બીજું કોઈ પણ જાતનું કંઈ કામ હોય કે ટ્રીપમાં આપણે શું કવર કરવાનું છે અને તમારી સાઈટથી પણ તમે થોડું રિસર્ચ કરો અને થોડું જાણકારી મેળવો. એટલે શું આપણને બધ બંનેને થોડું- થોડું શું વધુ એવું ફરક ના પડે. એટલે આપડે અલગ- અલગ વસ્તુ તમે પણ જોઈ શકો અલગ -અલગ વસ્તુ આપણે બનેભેગા થઈને જોઈ શકીએ. તો ચહીયે અને પ્લાન કરીએ અને હું ટ્રેનનું જોઈ અને તમને પાછો કોલબેક કરું છું.
સારું તો તમે એક વાર ટ્રેનનું ને બધું જોઈ લો પછી હિસાબે આપડે વાત કરીએ આગળ આપણેે હું કરીશું ડિસ્કસ.
ચોક્કસ -ચોક્કસ તો સારું ચાલો મળીએ અને ટ્રેન માટે હું તમને પાસે કોલ કરું છું.
ઠીક છે ચાલો મળીશું.